કેમ છો
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે મને ખાવાની વાત કરવાની અ મન થયું છે
સરસ સરસ બોલો
અ હું સોચ્યું કે તમે ફાસ્ટ ફૂડ પસંદ છે કે ઘરેલું ફૂડ પસંદ છે
મને તો બધું તો ભી મને ગુજરાતી ફૂડ ઓછું પસંદ છે મને તો
હ ફૂડ વિશે વાત કરવાની તો મન હંમેશા ગમે છે ને
હમ બિલકુલ
હમ તો તને કઈ ટાઈપનું ફૂડ સૌથી વધુ ગમે છે ગુજરાતી ફૂડ તરફથી
હમ હ મને ઢોકળા થેપલા ખીચડી પાપડી આ સારું વધારું આઈટમ મને ગમે છે
આ તો સરસ છે મને તો સ્પાઈસી અને સ્ટ્રીટ ફૂડ બહુ ગમે છે
હમ વાહ સ્ટ્રીટ ફૂડમાં તને શું ગમે
સ્ટ્રીટ ફૂડમાં મને મોમોઝ ચવમીન મંચુરિયન અને બર્ગર આ બધું ગમે છે.
સરસ સરસ.
હમ તો તું ગુજ શું
હેલો લેકિન ઘરનું ફૂડ હેલ્ધી હોય છે અ અને બહારનો ટેસ્ટ પણ બહુ ગમે છે પણ સેહતમાંથી હેલ્ધી નથી
હા આ તો વાત તમારી બહુ સારી છે કે ઘરનું ફૂડ તો હેલ્ધી હોય છે અને હાઈજેનિક પણ હોય છે પણ અ ક્યારેક પીઝા બર્ગર અને સેન્ડવીચ ખાવાની ઈચ્છા બોવ લાગે છે
હા ફાસ્ટ ફૂડની વાત જ અલગ હોય પણ પીઝામાં કઈ અ ટોપિંગ ગમે તને
મને તો ચીઝ બસ્ટ અને કોન બહુ ગમે છે, તમે?
હમ મને તો પીઝામાં પનીર અને એક્સ્ટ્રા ચીઝ બો બનતું હતું
હમ વા તો પાસ્તા ગમે છે, તને?
આ મને વ્હાઈટ સોસ પાસ્તા બો ગમે છે.
હમ મને પણ રેડ સોસ પાસ્તા બો ગમે છે. આ તો ટેસ્ટી લાગે છે, સ્પાઈસી હોય છે, પણ
હમમ. અને તમે અ ફૂડ વિશે અમ શું વાત કરવાનું પન?
હું કહ્યું કે બંને તો અ ટેસ્ટી હોય છે, ફાસ્ટ ફૂડ અને ઘરનું ફૂડ પણ અ હેલ્થ માટે અ ફો અ હેલ્થ માટે નગનું ફૂડ સારું હોય છે, ને?
ચોક્કસ ચોક્કસ ઘર અ હેલ્થ માટે ઘરનું ફૂડ આપણા બોડીમાંથી અ બોડીનો અ ખૂબ અ સરસ હોય અને બહાર અ બહાર નો સ્ટ્રીટ ફૂડ બોડીમાં ટે બો નુકસાનદાયક હોય છે, તને અ અ સ્ટ્રીટ ફૂડમાં અ સ્વીટમાં શું ગમે છે?
મને તો આઈસ્ક્રીમ ગુલાબ જામુન અને ચોકલેટ કેક બો ગમે છે, અને તમે?
મને રસમલાઈ, કાજુ કતલી અને બ્રાઉની આ પણ મને આ બધું ગમે છે.
હા આ તો બો ટેસ્ટી લાગે છે, રસમલાઈ તો બધા લોકો ન ફેવરેટ છે. રસમલાઈ તો મને પણ ગમે છે, ફેસ્ટિવલ મીઠાઈ ની મજા આવે છે, અને રસમલાઈ તો ફેવટ હોય છે, લોકો
હા દિવાલીમાં તો ઘણી મીઠાઈ મલે અ પણ તને આમરસ ગમે છે? અને આમરસ ના તો એ સિઝન ચાલી રહ્યા છે.
હા મને તો આમરસ બો ગમે છે. આમ તો મારું ફેવરેટ છે, હું અ સમર સિઝનમાં ક્યારેક આમ ખાવાનું છુ
હમ. સરસ સરસ મને પણ ઉનાળામાં આમ રસ અ પૂરી ખાવાનું મજા જ અલગ હોય અ તને બ્રેકફાસ્ટમાં શું ગમે છે.
મને તો બ્રેકફાસ્ટમાં લાઈટ અ લાઈટ ફૂડ ગમે છે. પોહા ઉપમા અને સેન્ડવીચ અને તમે
મને આલુ પરાઠા આલુ ન પરાઠા બ્રેડ, બટર અને ઈટલી અ ડોસા ગમે છે.
હમ આલુ પરાઠા બ્રેડ બર્ટર આ તો હેવી લાગે છે. ઇડલી સાંભર પણ બોવ ટેસ્ટી હોય છે, ને હેલ્થ માટે પણ સારું હોય છે.
હમ હમ. હા સાઉથ ઇન્ડિયન ફૂડ પણ મસ્ત હોય છે, અને હેલ્ધી હોય છે, ઢોસા તો મને ખુબ ગમે છે અને બહુ બહુ ગમે છે. મસાલાઢોસા તો મારો ફેવરેટ છે.
હમ મને પણ દો બઉ ગમે છે ચીઝ ઢોસા તો બહુ ટેસ્ટી લાગે છે. તને પંજાબી ફૂડ ગમે છે ઇન્ડિયા નુ
હમ હા મને પંજાબી ફૂડ પણ ગમે છે. અ લાઈક પનીર બટર મસાલા નાન અને છોલા ભટૂરા.
હ છોલા ભટુરા તો મને અ અ મારી પણ વીકનેસ છે. આ બહુ ટેસ્ટી હોય છે અને પણ હેલ્થ માટે સારું નથી.
હા હ બિલકુલ બિલકુલ તને સિમ્પલ ફૂડમાં પણ ગમે છે
હા મને સિમ્પલ ફૂડ તો ગમે છે ખીચડી. ખીચડી કડી દાલ રાઈસ અને રોટી શાક ક્યારેક. સિમ્પલ ફૂડ જે સૌથી સારું લાગે છે.
સરસ સરસ હા ત્યારે અ તો ખાસ કરીને જયારે હેલ્ધી ફૂટ અ થોડી અ ખરાબ હોય. હા તો ત્યારે ઓઈલી ફૂડ નથી ગમતું
હા તને કુકિંગ આવડે છે.
થોડી ઘણી બેસિક વસ્તુ બનાવી અ લીધું છે.
હમ આ તો વાત સરસ છે બેસિક. ફૂડ તો ફૂડ કુકિંગ જરૂરી હોય છે. શું બનાવી શકે તું બેસિકમાં.
અ મેગી ચાય અને સેન્ડવીચ પોહા આ બધું સિમ્પલ સ આઈટમ મને આવડતી છે.
હમ મને પણ બેસી કુકિંગ આવે છે. હું પણ ચાય પાસ્તા મેગી બનાવે આવે છે. મેગી તો બધાની ફેવરેટ હોય છે અને સિમ્પલ પણ હોય છે બનાવવા માટે હમ
બિલકુલ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ હોય ને એના માટે. તને રેસ્ટોરન્ટમાં જવાનું ગમે છે.
હા ખાસ કરીને ફેમિલી સાથે જવાનું બહુ ગમે છે રેસ્ટોરન્ટમાં. ફ્રેન્ડ સાથે પણ મજા આવે છે.
હા બધા મળીને ઓર્ડર કરવાની મજજા એ અલગ હોય.
હા તને બફેટ ગમે છે.
તુ
હું કહું તને બફેટ ગમે છે.
હા ગમે છે અ કે ઘણી વરાયટી મળે છે એના માટે
હા પણ ક્યારેક વધુ ખાઈ લેવા એ પછી રિગ્રેટ થાય છે.
હા પછી અ ખા અ ખાના હોય જાય તો પછી રિગ્રેટ તો થાય.
હા તને હેલ્દી ફૂડ ગમે છે.
હમ હા મને હેલ્ધી ફૂડ ગમે છે ને
હમ પણ અ તને લાગે છે કે રોજ હેલ્ધી ખાવાનું થોડું મુશ્કેલ લાગ્યો હોય.
હા હા લાગે છે હેલ્ધી ફૂડ થોડું મુશ્કેલ થાય છે ખાવા માટે. પણ હું કોશિશ કરી કે ઘરનો અને હેલ્ધી ફ્રૂટ્સ અ ખાવાનું સ્ટાર્ટ કરી દે.
તો ફૂડ મેં શું શું ખાઉં છું તું?
હું હેલ્ધ ફૂડમાં ફ્રૂટસ ખઉં છું અને અ ઘર ન દાલ, ચાવલ, રોટી ખાતું હતું
હમ હું પણ ખઉં છું અને મને તો ફૂડસ બઉુ ગમે છે ખાસ કરીને મેંગો, એપલ અને વોટરમેલન અ અને ગ્રેપ્સ પણ ગમે છે.
હમ સરસ સરસ, સલાદ ગમે છે તને?
હા થોડું ઘણું ખઉં છું હું. અને તું?
હમ હું પણ ક્યારે ખઉં છું તને અને
અ સવારે હું નાસ્તા સુધી અ સલાદ હું ખાઉ છું
હમ તને ટી વધુ ગમે છે કે કોફી?
ના ના મને કોફી ગમે છે.
હમ મને પણ કોફી ગમે છે સવારે કોફી ની મજા જ અલગ રહે છે. અને રેની સિઝનમાં તો બઉ
હમ હમ સરસ સરસ અને અને સ્ટ્રીટ ફૂડમાં શું શું ગમતું હતું?
પાણીપુરી દાબેલી પાાવભાજી અને તમે?
મને તો અમ ચાટ પાપડી સેન્ડવીચ ભેલ અને આ બધું વસ્તુ તું મને ગમતો હતુ.
હમ ના તો ટેસ્ટી લાગે છે પાણીપુરી ખાવાની કોમ્પિટિશન કર્યું તું ક્યારેક?
હ ના ના ના
હમ હું પણ નથી કર્યું તને ઘરની ડડીશ સૌધી વધુ ગમે છે?
અ હા મમ્મી બનાવે એક ખીચડી પાપડી મને ગમતું હતું અને ઘરનું પનીર ના પનીર નું સાક ઘરના હાથ, ફૂડ અલગ જ હોય છે. અ ટેસ્ટી લાગે છે અને ઇમોશન પણ હોય છે ને આ ફૂડમાં ઠીક છે આપણામાં વાત કરીશ. ઠીક છે જ જય શ્રી કૃષ્ણ
જી